હેલો.
હેલો, કેમ છે?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરતા હતા? હા કઈ નથી કરતો અભી. તો બારીક બઉુ ખાઈ ગઈ છે એટલે કઈક કામ નથી થતો.
સારું તો હોય છે ને બારિશ ના ટાઈમ તો એવું જ ખાવાનું છે.
હા બારિશમાં તો એટલું કેમ કે હરેક વસ્તુમાં નમી થાય જાય છે ને. એટલે કપડા નથી સુકવાડા સુકા સુકવાડા મળે છે. એટલે, કઈ પણ વાત વસ્તુ ખુલી દઈ ને તો એટલે બહ નમી થાય જાય. અને ગુજરાતમાં ગુજરાતમાં આપ જોવ ની. તો ગુજરાતનો જા સ્વચ્છ ગુજરાતને એને સ્વસ્થ ગુજરાતનું માટે આજ મારા વિચાર આપું છું.
સારું બઉ ખૂબ વિશે રાખ્યું છે.
કેમ કે સ્વચ્છતા તો એક એક ફક્ત સરકારની જવાબદારી નથી. સ્વચ્છતા તો એ મારી ને તમારી ને આપના બધાની. યુત જવાબદારી છે, કેમ કે જો આપ આપને વિચાર કરીશું ને કે આ કામ કોઈ બીજા કર છે. તો ક્યારેક સ્વસ્થ ગુજરાત બની શકશે નહી. કેમ કે શાળામાં પણ સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. અબ્રસખંડ મે ને પુસ્તકાલય નેને શૌચાલય નેને. પીવાનું પાણીનું ઈથાન હંમેશા સ્વચ્છ રાખવું રાખવું જોઈએને. તો વિદ્યાર્થી જો નાનપણથી સ્વસ્છતાની આદત છે તો તે જીવન પર આ આદત જાગવી રાખશે.
સાચું ને, ક સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ફક્ત ઘર સુધી મર્યાદિત નથી. પણ શાલા શાળા. ગામ શર રાસ્તા બગીચા અને સાર્વજનિક વિસ્તાર ન પણ સ્વચ્છતા હોવી જોઈએ. જોઈએ, સ્વચ્છતા અ સાર સ્વસ્થ્યનું પહેલું પગતું છે.
હા. હા આજે તો આપડ જોવાને મળે છે કે આજે તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ, એક મોટી સમસ્યા બની ગઈ છે. કેમકે પ્લાસ્ટિક સહતાથી નષ્ટ થતું નથી. તે જમીનને નદીને તલાને. અને સમુદ્રને પણ પ્રદુષિત કરે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી કપડાની અથવા કાગજ ની થેલીનો ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાત એ વિકાસશીલ અને પ્રગતિશીલ રાજ્ય છે.
ગુજરાતમાં તો ઘણા પ્રસિદ્ધ સ્થળ છે.
સરાર શું કહેતો તમે?
કે ગુજરાતમાં તો ઘણા પ્રસિદ્ધ સ્થલો છે જે સોમનાથ એ, દ્વારકા એ, ગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી હૈ. અને કચ્છનો રણ અને બીજા અનેક પર્યટન સ્થળ છે. આ સ્થળ પર તો દેશ વિદેશમાં પ્રવેશ પ્રવાસ આવે છે, જો આપણે આ સ્થળમાં સ્વચ્છ સ્વચ્છ રાખીશું ને. તો ગુજરાત ની સુંદર છબી આખી દુનિયા માં ઉજાગર થાય છે.
સાર અને ગુજરાત વિકાસશીલ અને પ્રગતિ પ્રગતિશીલ રાજ્ય છે. જે આપણા ગુજરાતને સ્વચ્છ રાખીશું. તો ગુજરાતના લોકો વધારે સ્વચ્છ રહીશ. ગંદગીથી મચ્છર માખી અને જીવાણું ફેલાય છે. તો જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા ટાઈફોઈડ. અને કાલેરો જેવા રોગી રોગ ફેલે છે, તો આપને સ્વચછ કછ રાખીશું તો આ રોગીથી બચી શકીશ.
હમ. આ તો વાત સાચી કઈ તને બેન કેમકે સ્વચસ્છતા સાથે તો સ્વાસ્થ્ય પણ જરૂરી છે. કેમ કે સ્વસ્થ રહેેવા માટે પૌષ્ટિક હાર લેવો અને નિયમિત સતત કરવી ને, યોગ કરવો. સમયસર ઊંમ લેવી અને વેસન થી દૂર રહેવું જોઈએ. કેમ કે સ્વસ્થ શરીર માં સ્વસ્થ મન વચે છે. અને મહાન વ્યક્તિઓએ તો પણ સ્વચસ્છતા પર ખુબ ભાર મૂક્યો છે. કે તેઓ કતા હતા કે સ્વચતા એ સેવા છે. જો આપણે સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવી દઈય ને. તો અનેક બીમારી થી બચી શકીએ.
સારું તને સ્વચ્છ ગુજરાત બનાવવા માટે આપણો નાના નાના પ્રયત્ન, કરવા જોઈએ ક્યારેક કચરા ક્યારેક રાસ્તા પર ફેકવા નથી કચરા સૂકો અને ભીનો અલો અલગ અલગ કરી અને ડસ્ટબિનના યોગ્ય ડસ્ટબિન બનાવવામાં રાખીએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને વૃક્ષારોપણ કરવો. આ બધું આપણે કરવું છે.
હા સાચું કયું તમને કે હ આપણે તો મેં તો એટલું જ કહું કે જ્યાં સ્વસ્છતા છે ને. ત્યાં આરોગ્ય હોય. ને જ્યાં આરોગ્ય હોય, ને ત્યાં આનંદ હોય ને જ્યાં આનંદ હોય ને એ તો ત્યાં પ્રગતિ હોય છે. કે આજે દુનિયાભરમાં દેશો સ્વચ્છતા પર ખુબ ધ્યાન આપી રહ્યા છે. કારણ કે સ્વસ્છતા પણ સુંદરતા નથી, પણ આરોગ્ય વિકાસ અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવે છે. કેમ કે જે રાજ્ય સ્વસ હોય ને. ત્યાં પર્યટન વધે છે ઉદ્યોગો વધે છે અને લોકો નું જીવન ત પણ ચું થાય જાય.
સારું અને વ્યક્તિગત સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે રોજ સ્નાન કરવું સ્વચ્છ કપડાં પહેરવા. હાથ ધોઈને ભોજન કરવું અને શુદ્ધ પાણી પીવું. આ આદત આપણા રોગથી બચાવે છે, અને સ્વચ્છ ગુજરાત બનાવવામાં, સરકાર સાથે સાથે પ્રત્યેક નાગરિક જવાબ જવાબદારી છે.
હા ગુજરાત તો એ મહાત્મા ગાંધી ની કરમ ભૂમિ છે. ગાંધીજી કતા હતા કે સ્વચ્તા એ સ્વતંત્ર કરતા પણ વધારે મહત્વની છે. આ વિચાર તો આજે પણ એટલો જ સાચો છે. કે જો આપણે ગાંધીજી ના વિચારોને જીવનમાં ઉતારીએ. તો ગુજરાત દેશનું સસે સ્વચ્છ રાજ્ય બની શકે છે. આપણા આપડા ઘરની સફાઈ કરતા કરતા અને આજુબાજુ ના વાતાવરણની પણ સફાઈ કરવી જોઈએ. કેમ કે ઘર સ્વસ્થ ને બાર ગંદગી આ સાચી સ્વસ્છતા નથી. કેમકે સાચી સ્વસ્થતા તો એ છે કે ઘર, ગલી. શાલા, બાજાર અને બગીચ અને સાર્વજનિક લો પર બધા શોખા હોવા જોઈએ.
સારું તો બહુ સરસ કયું, અને અ જે પ્રત્યેક વ્યક્તિ વિચાર કરે કે ઓ મારુ મારુ ઘર આ મારી ગેલી અને હું મારું ગાઉ સ્વચ્છ રાખીશ તો આખું ગુજરાત પણ સ્વચ્છ બની જાય છે. અને ગુજરાત તે સ્વસ્થ ગુજરાત નો આધાર છે ને. સ્વચ્છ ગુજરાતે સ્વચ્છ ગુજરાત નો છે ને તો સ્વચ્છ વાતાવરણમાં રહેવા ના લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે. સ્વચ્છ નાગરિકો જે રાજ્ય અને દેશની પ્રગતિ કરાવે છે.
હા સાચું ક્યું તમને કે સ અ ગામડામાં અને ઘણી વાર ગંદુ પાણી રસ્તા રસ્તામાં વહે છે ને. જેના કારણે મચ્છર પેદા થાય છે. આથી આથી તર વ્યવસ્થિત રાખવા પાણી નો બગાડ ના કરવા અને પાણી જમા ના થાવું દેવા ખૂબ જરૂરી છે. કેમ કે સ્વાસ્થ્ય જાગ જાગવા માટે ફકત દવા જરૂરી નથી. પણ સારા વિચાર, સંતુલિત ભોજન, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ વાતા પણ એટલા જ જરૂરી છે. કે જે વ્યક્તિ સ્વસ્થ હોય ને તે વધારે સારું ભણી શકે. કામ કરી શકે અને સમાજની સેવા કરી શકે.
હું કચરો ની ફેકીશ બીજાને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપીશ. અને સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગુજરાત બનાવ બનાવવા માટે મારો યોગદાન આપીશ. તો સ્વચ્છ રાખું. દરરોજ સ્વચ્છ રહીશ આપનો સમાજ સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગુજરાત એ જ આપણી સાચી પહેચાન છે.
સાચું કયું તમને કેમ કે એક નાનું કદમ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. જો પ્રત્યેક નાગરિક રોજ ફક્ત પાંચ મિનટ સ્વસ્છ માટે આપે ને તો આખું ગુજરાત ચમકી ઉઠે. ને મેં તો એટલું જ કહીશ કે સ્વચ્છતા આપની પહેચાન બને. આરોગ્ય આપની શાન બને. ને ને ગુજરાત જેમ કે ને તો દેશભરમાં આવો એવો અભિયાન બને છે.
સારું.
હારુ.